નમસ્તે કેમ છો મજામાં
બસ મજામાં નમસ્તે તમે કેમ છો મજામાં
બસ બસ મજામાં આપણા જીવનમાં માતા પિતાનું જે મહત્વ છે એના વિષે પર આપણે થોડી ચર્ચા કરીએ આજે જેમ કે માતા પિતા વગર જીવનની કલ્પના જ ન કરી શકાય એમ તેઓ આપણને જન્મ આપે છે ઉછેરે છે અને જીવનમાં આગળ વધવા માટે દરેક પગલે ને ડગલે આપણો સાથ આપે છે
સાચું કયું તે બાળક જયારે જન્મે છે ત્યારે તેને કઈ જ આવડ આવડતું નથી બોલવાનું ચાલવાનું આવો સારા સંસ્કારો અને સારી આદતો આ બધું જ માતા પિતા શીખવે છે આપણે નાના હોઈએ છીએ અને જ્યાં સુધી મોટા થઈએ જય્યારે સમજણા ના થઈએ ત્યાં સુધી બધું જ માતા પિતા આપણને શીખવાડે છે
હા એ તો સાચી વાત કઈ કે જયારે આપણે જ્યાં સુધી આપણે મોટા થઈએ ત્યાં સુધીનું આપણને બધું અ આપણા મા બાપ શીખવે છે. અને તેઓ આપણને માત્ર શિક્ષણ જ નથી આપતા પરંતુ જીવનના ચાલવાનું પણ શીખવે છે. જેમકે સાચું બોલવું મહેનત કરવી વડીલો નો આદર કરવો અને દરેક સાથે પ્રેમથી વર્તવું આ બધા ગુણો માતા પિતા પાસેથી જ મળે છે.
સાચી વાત છે ઘણી વાર આપણે તેમના ત્યાગને સમજી શકતા નથી તેઓ પોતાની ખુશી અને ઈચ્છાઓનો ત્યાગ કરી. આપણા ભવિષ્યને ઉજ્વળ બનાવવા માટે દિવસ રાત મહેનત કરે છે જે આપણે. અમુક વાર નથી સમજી શકતા
હા એ તો સાચી વાત કહી તમે કે અ તે જેમ કહ્યું એમ કે અમુક વાર આપણે એમને નથી સમજી શકતા. અમુક વાર એવું થઈ જાય છે કે આપણા અને એમના વચ્ચે જનરેશનલ ગેપ આવી જકે હોય છે અમુક વાર કોઈ ગેર સમજણ આવી જતી હોય છે અને અમુક વાર જે છે એ બાળક જે છે ખુબ જિદ્દી થઈ જાય છે અ એની વધતી ઉંમરના કારણે એને સ્વત સ્વતંત્રતા જોઈતી હોય છે એના કારણે તો પોતાની ખુશીઓ ઈચ્છવી જે છે એ ખોટું નથી પરંતુ જેમને આપણને એ લાયક બનાવ્યા છે કે આપણે આપણી ખુશીઓ ખરીદી શકીએ આપણે ભણી શકીએ તો એમની જે ભાવનાઓને નુકસાન પહોંચાડવું દુઃખ પહોંચાડવું એ ખોટું છે કે ઘણી વખત જે છે માતા પિતા પોતાની જરૂરિયાતો પૂરી કરવા પહેલા સંતાનોની જરૂર. તો પૂરી કરે છે. કે અમુક વાર એવું થાય છે કે આપડા ચંપલ તૂટેલા હોય અને એમના ચંપલ તૂ ટેલા હોય તો એમની પ્રાથમિકતા એ હશે કે આપણા માટે પેલી વસ્તુઓ લાવે અને એમના માટે જે છે એ વસ્તુઓ પછીથી ખરીદે છે. તો એ બધે ત્યાગને છે અમુક આપણે અવગણતા હોઈએ છ છેએ અને તે ઈચ્છે છે કે તેમને બાળકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એ સૌ મુશ્કેલીમાં રહેશે પણ પોતાના બાળક માટે તો એ શ્રેષ્ઠ ઈજ સે
કઈ એ વાત પર હું બહુ સહેમત છું. કે આપણા માતા પિતા પણને ક્યારેય દુઃખી નથી જોઈ શકતા એ પહેલા આપડી ખુશી જોવે છે જેમકે આજ ના સમયમાં શિક્ષણનો ખર્ચ પણ ઘણો વધ ઘી ગયો છે છતાં માતા પિતા મહેનત કરીને બાળકોને સારી શાળામાં ભણાવે છે આપણને એવું પ્રોત્સાહન આપે છે કે બાળકો સારી રીતે ભણે અને બસ એમનું પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે
હા હા અને તેઓ ફક્ત પૈસા જ ખર્ચતા નથી પરંતુ આપડો અ ભ્યાસ સ્વાસ્થ્ય અને ભવિષ્ય વિશે પણ સતત ચિંતિત રહે છે એમને ખાલી આપડે ભણતરની ચિંતા નથી આપડે શારીરિક શારીરિક તે સાજા છીએ કે નઈ આપડે ખુશ છીએ કે નઈ અને ઘણી વાર તો એવું થતું હોય છે કે આપણે જો બીમાર પડીએ આપણને જો કોઈ તકલીફ હોય તો આપડી સાથે સાથે એમનો પણ ઉજાગરો થતો હોય છે એ પણ જે હોય છે રા ત્રે જાગતા હોય છે એમ તો આ જે છે એમના ત્યાગની સૌથી મોટી નિશાની છે અને એમ મા માતાનું ત્યાગ પિતાનું ત્યાગ એ બધું દર્શાવા માટે જે ઘણી બધી ફિલ્મો પણ બની છે ઘણી બધી કવિતાઓ પણ લખ લખાય છે અને ઘણા બધી જે છે એના પર વસ્તુઓ કહેવામાં આવી છે જેથી બાળકોને મા બાપ શું છે અને એમને એમની માટે કેટલી કેટલી મુશ મુશ્કેલીઓ સહીને એમને મોટા કર્યા છે એ એમને સમજાઈ શકે
સાચી વાત છે આપણે અમુક વાર નથી સમજી શકતા કે માતા પિતા આપણા આપણા માટે શું કરી રહ્યા છે પણ જયારે આપણે કોઈ મુશ્કેલીમાં હોઈએ છે ત્યારે સૌથી પહેલા માતા પિતા જ આપડો સાથ આપે છે આપણા કોઈ મિ ત્ર આપણા કોઈ સગા સંબંધી કોઈ આપડો એટલો સાથ નથી આપી શકતા જેટલો આપણા માતા પિતા જ આપડો સાથ આપે છે એ આપણને દરેક દરેક મૂકશે મુશ્કેલી મા એકલા નથી રેવા દેતા હંમેશા આપણને સહાય આપે છે અને આગળ વધવાનું પ્રયત્ન કરે છે
હા એ તો તમે સાચું કીધું કેવાય છે ને કે માં તે માં બીજા બધા વગડાના વા એમ તો આપને જયારે કોઈ મુશ્કેલી આવે તો સૌથી પહેલા આપડે આપડે માતા પિતા પાસ થઇ જઈએ છે કે અ કારણ કે આપણને ભરોસો છે કે આપડો આપડો સાથ આપશે એમ સૌથી પહેલા આપણને એમની જ યાદ આવે જેમ કે નોકરી ન મળવી કો કોઈ પરીક્ષામાં કોઈ ગુણ ઓછા આવવા જીવનમાં કોઈ નિષ્ફળ ફળતા આવે ત્યારે માતા પિતા આપણને હિંમત આપે છે અને ફરી પ્રયત્ન કરવા માટે પ્રેરણા આપે છે અને એમની જોડે જઈને આપડે આપડી મુસીબત કહીએ મુશ્કેલી કહીએ તો આપણને અલગ જ પ્રકારની હિંમત મળી જતી હોય છે
સાચી વાત છે એટલે તો કેવાય છે કે માતાનો જે પ્રેમ હોય છે એ ખરેખર નિસ્વાર્થનો હોય છે અને તે પોતાના બાળક માટે કોઈ પણ મુશ્કેલી સહન કરવા માટે તૈયાર રહે છે જેમ કે કોઈ માતા આપણે માતા વિશે તો કોઈ કોઈને કમ્પેરજ ના કરી શકીએ કે કોઈ બીજાનો પ્રે હોય એ પોતાના સ્વાર્થથી પ્રેમ કરતો હોય છે જયારે માતાનો પ્રેમ હોય છે એ તો નિ નિસ્વાર્થ હોય છે એને કોઈ સ્વાર્થ જ નથી હોતો આપણાથી એ બસ એના દિલ થી આપણને પ્રેમ કરતી હોય છે
હા એ તમે સાચી વાત કહી એ તો તમે માતા નો ફાળો કયો છે આપણે પિતાની વાત કહીએ તો પિતા જે છે આખા પરિવારની બદારી શાંતિથી નિભાવે છે. ઘણી વખત તેઓ પોતાની ચિંતા વ્યક્ત કરતા નથી પરંતુ પરિવારને સુખી રાખ વા સતત મહેનત કરતા રહે છે.
સાચી વાત છે જેમ કે આજના સમયમાં ઘણા યુવાનો પોતાના કામ અ. ને મોબાઈલ માં એટલા વ્યસ્ત થઈ જાય છે કે માતા પિતાને પૂરતો સમય આપી શકતા નથી. અત્યારના બાળકો છે યુવાનો છે કોઈ પણ છે કે પોતાના. ફોનમાં જેટલા બધા હોય છે કે તે તેમના પરિવારને તેમના મિત્રોને કે એ મના માતા પિતાને કોઈ સમય જ નથી આપી શકતા બસ એ પોતાની અ જીવન. માં વ્યસ્ત હોય છે અને ફોનમાં જ વધારે હોય છે.
અ સાચી વાત છે. અને અ તે ખૂબ દુઃખની વાત છે એમ કારણ કે માતા પિતાને માત્ર પૈસા નથી. જોઈતા તેમને પ્રેમ સન્માન અને સંતાનનો થોડો સમય પણ જોઈએ છે. અમુક વાર જે છે એ સંતાનો જ ભૂલી જતી હોય છે. કે આજે એ જીવનમાં બધું કરી શકે છે અત્યારે પૈસા કમાઈ શકે છે. એ મા બાપને લીધે કરી શકે છે. પણ પછી પૈસા કમાવામાં એટલા વ્યસ્ત થઈ જાય, પછી મોબાઈલ અને સોશિયલ મીડિયા માં એટલા વ્યસ્ત થઈ થઈ જાય, પછી થાય એવું. કે માત્ર ફાધર્સ ડે કે મધર્સ ડે ના દિવસે જ. જે છે, સ્ટેટસ ને બધું જોવા મળતું હોય છે. પછી જે છે, એ એમને માતા પિતા સાથે સમય વિતાવતા નથી. તો એ તો પછી વ્યર્થ થઈ જાય ને એમ. કે તમે એક દિવસ પૂરતું જે છે, માતા-પિતાને સમય ના આપો. પરંતુ ત્રણસો ત્રણસે ત્રણસો પાસઠ જે દિવસ છે, એ એમનું એમનું જે. એમના પગ સ્પર્શ કરો, એમનો આશીર્વાદ લો અને એમને સમય આપો. તો, આપણી પાસે આપણી માટે દરેક દિવસ જે છે, એ દરેક દિવસ માતા નો દિવસ. અને દરેક દિવસ જે છે, એ પિતા નો દિવસ હોય છે.
સાચી વાત છે, આ બધું તો ખાલી એક કેવા પૂરતું છે કે મધર્સ ડે. છે ફાધર્સ ડે છે આપણા માટે તો રોજ એક મધર્સ ડે અને ફાધર્સ ડે હોવો જોઈએ. એ ક્યારેય એવું નથી વિચારતા કે આજે મધર્સ ડે છે તો હું આજે કઈક વધારે સારું. કરું એ દરરોજ આપણા માટે એટલું જ સારું કરે છે, જેટલું એ એ દિવસ માટે કરે છે. એટલે આપણા માટે તો રોજ એક મધર્સ ડે અને ફાધર્સ ડે હોવો જ જોઈએ. આપણેે એવું ના રાખવું જોઈએ. આપણે ઘણી વખત આપણે તેમની વાતોને અવગણીએ છીએ. પરંતુ પછી સમજાય છે કે, તેમની દરેક સલાહ પાછળ આપડું ભલું જ છુપાવેલું હોય. હોય છે, આપણે ક્યારે એમને ખોટા માની લઈએ છે એ, જયારે સમજાવે છે ત્યારે. પણ આપણે પછી એવું સમજવું જોઈએ કે, એ જયારે કંઈ પણ બોલે છે, એ આપણા સારા માટે તે જ બોલે છે.
હા, એ તો તમે સાચી વાત કહી. અને એ કંઈ પણ બોલે તો એમના અનુભવથી બોલે. એ જે છે, એ જીવનનો ઘણું બધું અનુભવ ધરાવે છે. અને તેમના અનુભવમાંથી જ આપણે જે છે, આપણે ભૂલો થતી અટકાવી શકીએ છીએ. કારણ કે કેહેવાય ને કે, બીજાના અનુભવ માંથી શીખવું એ ચતુરાય છે. તો એમ મા-બાપ જે છે, એમની આખી જિંદગીમાં જે શીખેલા છે. એનું સાર આપણને કેતા હોય છે. કારણ કે એમને એવું લાગે કે, અમે જે મુશ્કેલીઓ ભોગવી, એ અમારા બાળકો ના ભોગવી એમ.
સાચી વાત છે, વૃદ્ધાવસ્થામાં માતા-પિતાની સેવા કરવી. એ દરેક સંતાનની ફરજ હોવી જોઈએ.
હા, એ તો સાચું કઈ. કારણ કે બાળપણમાં આપણી સંભાળ રાખી છે એમને, તો હવે તેમનું ધ્યાન રાખવું. તેમની જરૂરિયાતો પૂરી કરવી એ આપણું કર્તવ્ય છે. અને સાચું કવું તો, ક્યારેક એમની પાસે બેસીને આપણે પ્રેમ થી બે શબ્દો બોલી દઈએ. તો એ એમને ખુશ ખુશ કરી દે છે એમ, પછી ઘરના કામોમાં જે છે, માતા-પિતા ને મદદ કરી જઈએ. તો પણ એમનો ભાર ઓછો થઈ જાય છે, તો આ બધી રીતે જે છે, આપણે અ આપડા મા-બાપ નું ઋણ તો ક્યારે ન ચૂકવી શકીએ. પણ એમની સાથે સમય વિતાવીને. અને એમને મદદ કરીને, ખાલી આર્થિક રીતે નહીં પરંતુ એમની સાથે બેસીને એમને બે શબ્દો મીઠા બોલીને આપણે જે છે, એ કમસે કમ એનો સાથ તો આપી શકીએ. છે, એટલું જ હું કહીશ અંતમા તો.
સાચી વાત છે, મને ખુબ આનંદ થયો તારી સાથે માતા- પિતાના આદર વિશે વાત વાત કરીને આપણે દરેક વ્યક્તિ એ પોતાના માતા-પિતાનો આદર કરશે અને તેમની સેવા કરશે. એવી આશા રાખીએ છીએ મને ખુબ મજા આવી ખુબ આનંદ થયો કે તારી સાથે આ વિષય પર આપણેે વાત કરી
હા મને પણ આનંદ થયો આવજો
આવજો